હા બસ મજામાં તને
બસ મજામાં
હમ્મ શું કરો છો
કઈ નય આ બેઠા છે ચોમાસુ ચાલે છે તો વરસાદ પડે છે તો ઘરમાં બેઠા છે
બહુ જમે
હા તમે
બાર ફરવા નઈ ગયા વરસાદ પડ્યા તો ઉપર મજા આવે વરસાદમાં
પર વાતો જવું છે પણ પ્લાનિંગ બનતો નથી આમ બહુ દૂર દૂર જવાનું નહિ એમ નજીક હોય તો આપડે જઈએ
હમ્મ નજીકમાં તો જેમ કે જોઓ ને અમદાવાદ કઈક સુરત કંઈક સાપુતારા કંઈક ફરી ખંભાતમાં એક નેજાત છે અત્યારે ચોમાસા માં જવાને ત્યાં મજા આવે ફોટોશૂટ
સંબંધ જા છે ફોટોગ્રાફી બઉુ કરાવે છે બધા મેરેજમાં પછી એમ ખાલી ફરવા ગયા હોય એ માટે ફોટોગ્રાફી ચાલે ત્યાં
હા અત્યાર સુધી તમે ફોનમાં જોયું છે થોડું થોડું
હા આ મજા મજા આવે
તમારે ખંભાત માં બીજી કઈક જગ્યા હશે ને ફરવાની
હા માતા છે દરીઓ છે પછી બડોચ માતા છે બાથી થોડો ધર્મ જ કે છે ને ત્યાં પણ છે સ્વામિનારાયણ નું મંદિર નું બન્યું છે
એવું છે તો મને થોડું કોને ડીટેલમાં
નામ ભૂલી ગય છે નામ યાદ નહી આવતું માણી લક્ષ્મી જેન લોક છે મને લક્ષ્મી છે ને એ
એવો છે.
ઊંઘ બઉ જ મ જોરદાર બનાવ્યું છે બધું ત્યાં પણ ફરી ફરવા જાય છે બધા.
હા તો મેં ફોનમાં તો જોયેલું છે પણ કોઈ દિવસ ગયા નહી ને એટલે ખ્યાલ નય. આ તો કોઈન પૂછે તો.
માધા છે ન.
હા.
ત્યાં પન રવિવાર બહુ ભીડ થાય બહુ જ ભીડ ત્યાં બહુ જ ત્યાં પણ બહુ સરસ ફરવાનું છે.
હા ફોનમાં બધું ખ્યાલ ખરો.
માતા કઉ છું ને એ તોમ છો મહિને વર્તે એવી રીતે છે ને અવે તર વાઈગર આવીશ ને તો વાયગરને ત્યારે ત્યાં બહુ ભીડ હોય.
એટલે વાય ગળાય એટલે શું હોય એમાં વાય કેમ ની ગડાય.
વાઈ હોય પાણી હોય વાઈ હોય એવી પાણી હોય મા બાકી અંદર હોય પાણી માં એ સવાર ચાર વાગે પાણી ખાલી કરી દેવાનું સવાર ચાર વાગતામાં તો એનો જાતે જ ભરાઈ જાય. તે બે મિનિટમાં દર્શન કરી દેવાન માતાજી નામના જાતે જ પાણી ભરય જાય પહી.
અચ્છા એવું સચ છે મતલબ ક્યાં.
હા એવું પાણીની વાય છે
અચ્છા.
બોલો તમારે ત્યાં બીજું શું ચાલે છે.
તે ત્યા આમ શિકોતા માતાએ દરિયો ખરો?
હા ત્યાં દરિયો કર્યો છે ને દરિયો છે જ તે એટલે ખંભાતમાં. તે વરોચી માતા એ કહું છું સિકોતર માતા એ બધું દરિયો જ છે પન ખાલી જગ્યા અલગ અલગ હોય.
હા એટલે ચારે બાજુ ખંભાત દર્યો.
હા વચ્ચે ખંભાત છે પછી ત્યાં ધુવારન આયુ. ખંભાતમાં ત્યાં પણ બહુ જોરદાર છે તે મહાદેવનું મંદિર છે. તો એ પણ જોરદાર દરીયો છે.
એવું છ.
ધુવારન હા. આમ તો રસ્તા તમને ખબર ના પડે જવું બહુ હોય તો એ આર છે ને એની મદદ થીન જતુ રેવાનું થી.
હા એઆઇની મદદથી તો જતું રહે એટલે એમ નહિ કે અત્યારે એ આઈ થી મદદથી તો જતા રે પણ અંદર થોડી ડિટેલ્સ તમે આપો એટલે પણાન ખબર હોય તો સારું કેવાય ને એઆઈથી તો અત્યારે બધે જતું રેવાય જ છે.
હા બધું બધું બરાવર છે ત્યાં તમે બધાને પૂછ તો બધું પ્રખ્યાત જ છે આ બધું એ તો તમેં બ તાવો કે આ જગ્યા વસ્તુ અહિયાં છે આમ.
અન તમાર ખંભાતની કોઈ મીઠાઈ ફેમસ હોય કઈક.
હા અમાર શું ખંભાતમાં સુતર ફેની હલવાસન
હા.
હ અમારે આ વસ્તુ બહુ ફેમસ છે અને ખંભાતમાં દાબડા કે છે ને દાબડા.
હા હા.
એ તો આપડા પણ ફેમસ છે.
અચ્છા.
તમે ખાવો ને તો ખાતા જ રહી જાવ.
તમારે નથી જવાનું કઈ ફરવા જવાજુ જતા
ચોમાસા ત- ટાઈમ જ નહીને નાના છોકરા હોય એટલે તેથી ને ટાઈમ મળવાનો છે
બરાબર બાકી તો અત્યારે ચોમાસું ચાલે છે તો બધે હિલ સ્ટેશન ફરવાની મજા આ આવી જાય સાપુતારા તો
મજા હ મજા છોકરાઓ જાય ને સ્કૂલે એટલે એમના ટિફિન બનાવવાના હોય એમને સાચવવાના હોય એટલે કેમ મ ટાઈમ મલ વો જોઈએ ને
ના ના પણ તમારે એક વખત જવા જેવું છે સાપુતારા એટલું મસ્ત ત્યાં આગળ
સાપુતારા તો અમારા ફ્રેન્ડ બાજુમાં કે છે જવાનું છે સાપુતારા પણ અ ઈ કેતા તા આપણે બે બુકિંગ કરાવી દઉ બરોડા થી બસ ઉપરે છે સાપુતારા ની
પન મેં કીધું હમણાં ની યાર ચોમાસું છે ને ચોમાસા પછી પછી આપડે જઈએ એમ
બરાબર
તમે ગયા છો સાપુતારા
ના હું સાપુતારે તો નથી ગઈ પણ હું મુંબઈમાં મહાબળેશ્વર ગઈ છું પછી અ લોનાવાલા ગઈ છું પંચગિની ગઈ છું એ બધા હિલ સ્ટેશન એ ગયેલી છું પણ હું ચોમાસા મ નતી ગઈ હું નવેમ્બર મહિનામ ગઈ તી એટલે હવે ચોમાસામાં એ તો જવા માં જવા જેવી જગ્યા છે
હા એ બધે ફરવા જેવું છેને પણ નયા સાપુતારા મારો ફ્રેન્ડ છે ને એને મને ફોન માં બતાયલું બઉ જોરદાર
એ તો ફોન તો મે પ ન જોયલું છે પણ આ જે હું જે વાત કરું છું ને એ બધું મેં લાઈવ જોયેલું છે એટલે ત્યાં આગળ તો બહુ જ મસ્ત અલગ અલગ બધે ય જગ્યા છે અને ત્યાં આગળ તો રસ્તા પન આમ એટલા આમ ઉપર આમ વાંકા ને આમ જાવ ને તો ગોળ ગોળ આમ પાવાગઢ કેવું ચડીએ એવા રસ્તા છે અન પછી નીચે જોવાની પણ આપણ આમ બીક લાગે ખાઈ નીચે હોય એટલે એમ થાય કે હા બહુ જ મજા આઈ ગઈ હતી પણ રસ્તા ઉપર આપણા ને રાતે તો ત્યાં આગળ ડ્રાઈવિંગ થાય જ નહી કેમ કે ગોળ ગોળ રસ્તા અને એમાં પણ આપણેે જો અ ગયા તો નીચે ડાયરેક્ટ ખાઈમાં હા કેમ કે એ બધું આમ ગોળ ગોળ ફરીન ઉપર જવાનું
પણ એ એમાં ફરવા જઈ ને તો એ થોડો પહા પેલો પહાડી ઈલાકો આવે ને એ બાજુ તો બધી હવ પહાડી હ પહાડી ઈલાકો જ છે બધા
એટલે ત્યાં આગળ તો ખેતરો પણ બઉ જ હોય છે એમ
આપણા ઇન્ડિયામાં તો ફરવાની બઉ જ બધી જગ્યા છે એટલી જગ્યા છે ને અમુક તો આપણને નામે ય યાદ ના રે
બધી બધે બાજુ ગુજરાત લઈ લો મહારાષ્ટ્ર લઈ લો પછી આ બાજુ રાજસ્થાન બાજુ રાજસ્થાન માં કેવું ઉદયપુર રણુજા ખાટુ શ્યામ અંબાજી
દ્વારકા બી ગયા છે દ્વારકા દ્વાર દ્વારકા ગએલા પછી ગણ ગણપતપુરા કે છે ને ગણપતપુરા ત્યાં ગયા છે પછી ચોટીલા કે છે ત્યાં ગઈ છું પાવાગઢ ગયા છે
પાવાગઢ તો હું કેટલી નાની હતી ત્યારે ગઈ તી અત્યારે મારી જવાની બહુ જ ઈચ્છા છે. અન જવાતું જ નહી ને. હું કેટલા પેલા બીજા મા હઈશ ત્યારે હું ગઈ તી પણ અત્યારે નવું મંદિર બન્યું તો જવાવા નું. થતું જ નહીને જવું છે અત્યારે ચોમાસામાં તો ત્યાં બઉ જ સરસ વાતાવરણ હોય.
કો કઈ છે
એ બધી જગ્યાએ તો બધા જ ગયેલા હોય.
પણ અમે તો દર બ હા ધૂરેટી આવે ને એની પૂનમા આવે ત્યાં તો અમે ચાલતા જએ. એ છે ડાકોર.
એવું.
બઉુ જ મજા આવે ચ ચાલતા જવાની ડાકોર
છેક ડાકોર ચાલતા જાઓ બહુ સારી વાત કેહેવાય.
બહુ એ તકલીફ હોય તમે આમ. હું ને મારી બીજી બે ફેન્ડ છે અમારે ત્રણ જણ ન વસ્થી. તો હોય જ બધા ડાકોર ચાલતા હોય ને પુનમ ભરે ને. એને બધી વસ્તી હોય તો. તાવા તો કશું લઈ નઈ જવાનું ખાવા પીવાનું બધું રસ્તામાં બધા સેવાઓ આલતા જ હોય પાણીની જુસની ખાવા પીવાની ભજીયા પાણીપુરી ઠંડુ આઈસ્ક્રીમ કુલ્ફી બધું. હા. ચાલતા ચાલતા આપડે થાકી જઈએ હા.
હા તો પણ એ તો થાકી જ જવાય ને એ તો કોક જ ચાલી શકે.
ના તોએ અમે ચાલી.
સારી વાત કેહેવાય. હમ કઈ નહી અત્યારે ચોમાસું તો છે તો નજીકમાં તો ફરવાલાયક સ્થળ તો પાવાગઢ ને. હદની માતા ધોત આગળ છે એજ છે ને. અત્યારે ચોમાસામાં તો ત્યાં આકો બહુ જ મસ્ત વાતાવરણ એટલે ફરવાની મજા આવે. ના ને.
એવું તમે ચોમાસા કઈ કઈ ફરવા જઈ આયા તા.
શું કો છો.
હમે ફરતે સ્કુલ મા જી આયા તા.
ચોમાસા માં તો અત્યાર સુધી તો કઈ ગયા જ નહી ઘરમાં ને ઘરમાં જ રહીએ છીએ પણ જયારે બહાર ની. એ ચિનતા્યારે વરસાદ પડવાનું ચાલુ થઇ જાય છે એટલે બધું કેન્સલ જ રે છે કહીએ તો છે કે જવું છે એક વખત ચોમાસામાં બાર પાવાગઢ ના હતી માતાએ. તું તો એક વખત જવું છે પણ પ્લાન બનતો નથી.
એ પ્લાન બનાવો ને તમે અમને કહો છો ચોમાસામાં બધે ફરવા જાઓ ને તમે જ ફરો.
હા હા સ્યોર કોક દિવસ બનાયશું. સારું તો આભાર તમારો વાજ. આપણે નવા ટોપિક સાથે પછી મળીશું જય શ્રી કૃષ્ણ.
બીજા નવા ટોપિક પર આપણે હાભળ તો ખરા.